શું કરો તમે જમી લીધું
ના બાકી તમે જઈમાં
ના ના હા હા મેમે મેં તો જમી લીધું હમણાં એક જરાક બાકી છે તે હમણાં વરસાદ છે ગાડી બંધ છે તો ના આવી શકે એમજ પડેલું છે
હા હા એ તો ખબર છે
હમ તો આમટી કઈ રીતે બને
તેનો રસો બને છે
વાવ મસ્ત લાગતો હશે ને મને છે ને ચણાની દાળ એ બધું બઉ ગમે છે
મને આમતી નહિ ભાવે કારણ કે એમાં કોઈ જાતનું શાક જ નથી હોતું. એટલે મને ખાવાનું નહી ગમે એમ ખાલી રસો જ હોય છે. એટલે
હા તો એજ કઉ છું આમ ટીજીત. છે ત્યા સાથે એમ બટાકાની કાતરી એ બધું હોય તો આમ.
હા જો એ આમટી અને ભાત હોય. તો નહી ગમે પણ આમતી ભાત સાથે કહી જો હા તો એની સાથે અમે ભજીયા બનાવે છે. કે ભજીયા એમાં નાખીને જેમ કડી પકોડ હોય છે. ને તો તેવી રીતે આમટી માં એ આમટીમાં ભજીયા નાખી ખી ને નાખી દે પછી એને રોટલી સાથે એમ ખાય એમ શાક તરીકે.
હ પણ હું તો ખાઉં ને તો એવી રીતે જ ખાઉં કોઈ શાક બનાવે. દઉં એમ સુખવું અને ઓલું જે પાણી વાળું છે તમે કીધું રસા વાળું. તે મિક્સ કરીને ખાઈ શકીએ તો મસ્ત લાગ.
હા એજ એજ એજ બરાબર. સારું લાગે જરા.
હા એમ પકોડા કઢીથી યાદ આવી ગયા વરસાદમાં બધા બહુ બનાવેને પકોડા વાળી કઢી ભજ્યા વાળી.
હા પણ મને તો તેવું નહીં ગમે ભજીયા મને અલગ થી ભાવે. અને કળી તો મને ખાટી જ ભાવે પતલી
મારી મમ્મી તો એવું જ બનાવે સેમ ખાટી એકદમ મસ્ત અને ભજીયા નાખેને તો. એટલું મસ્ત લાગે ને કેમ કે ભજીયા છે. ને કડી જયારે બંધ થઈ જાય ને એટલે બધું તૈયાર થાય ઉપર થી નાખી. કે પછી બંધ કરી દેવાનું તેને તો એમ વધારે મોટી થઈ જાય ને ફુલી જાય. આપડે કોફતા ખાઈએને કોફતા આપડે કોફતા ખાઈએને તેવી રીતે આપડે કોફતા ખાયએને તેવી રીતે જ લાગે છે. એમાં કડીમાં તો એમ ઉપર થી બી ખાઈ શકાય અને કોઈ કોઈ શું કરે કે ભજીયા સાઈડ પર હોય તે કઢી ના પર નાખી દે. અલગથી હમ પણ મારી મમ્મી બઉ મસ્ત બનાવે.
હા સારું
હમ હું તો બહુ બધું ખાય જા પછી વોમિટ થઈ જાય
એવું છે
હમ કારણ કે મેં જયારે વધારે ખાવ ને કોઈ કોઈ વાર કોઈ કઈ વાર એવું થાય છે મારા સાથે મે વધારે ખાઈ લઉં ને તો મને વોમિટ થઈ જાય અચ્છા
હા કઈ પણ વધારે કરો તો વોમિટ જ થઈ જાય ને ધનને
હમ એ તો જ છે
હા બધું લિમિટમાં કરવું પડે તમારે હમ કઈ નહી તો આવી જશે તો આદત પડી જશે ને તો.
હા બસ એક વસ્તુજ કઈ પણ કરું તો વધારે નહી થાય. ના આવે એ છોડે.
હા નઈ પણ એને પણ હા એ પણ ધ્યાન રાખવાનું પણ.
હા એજ.
હમ કે અન અનલિમિટેડ અમાઉન્ટ નહી સારું કેવાય બધું એમ.
હમ હમ હમ ખબર ખબર એ તો મને એજ તો અનલિમિટેડ વધારે લોકો રોજ થાય છે. પણ હ
હમ હા એ તો ખાવાનું તો ઠીક છે. હવે ખાવાનું તો હવે મરવાનું છે એકને એક દિવસ કોઈ ખાઈને મેરે છે કોઈ ખાઈને બળે છે. કોઈ ખાવા વગેર મ મળે જાય તો ખાઈને નવાનો ફાયદો છે ને.
વધારે નહી બોલવાનું ખબર તને
નનેમ કેતો શું કેતો એક ઉદાહરણ આપુ
ઉરા ઉધર જાકે બાત હા એ તો છે જ કઈ નહી પણ એવું ઉદાહરણ ના આપ એમ રાતના દિવતા રાત ના ટાઈમે એટલે કોઈ પણ ટાઈમે નહી આપવાનો ખાસ કરીને સાંજે તો બિલકુલ હા બસ એજ બીજું તો શું એમ હમણાં જે સેલ બહુ ચાલતી છે કપડાં ની બધી જગ્યા
હા એ મેં જોવી તીલ મારા ફ્રેન્ડ મને સેન્ડ કરી હું હજાર ની ત્રણ જીન્સ હજારની ત્રણ ટી શર્ટ એટલે બધી ત્રણ ત્રણ આઈટમ હા તો એમાં શું છે કે બધી વસ્તુ ત્રણ આઈટમ એક હજાર નવ્વાણું માં બધી છે સમ ટી શર્ટ
હાને જીન્સ તો ચાલી જાય ને ત્રણ હા
કે શર્ટ ટી શર્ટ જીન્સ કે ફોર્મલ કે કઈ પણ ત્રણ વસ્તુ મળે પણ હજારમાં એ ઓફર છે
પણ ખબર એ લોકો સસ્તું જો હોય તો જીન્સ વીન્સની ક્વોલિટી સસ્તા નહી હોય તો શું ખબર
હા પણ એ તો જોઈને સારું પીક કરતા આવડું જોઈએ હા બધા બધા તો નઈ ખરાબ હોય એકાદ નીકળી જાય સારો તો નીકળી એ અને મને એક દેખાય જ હાયે એ બ્લુ કલરની બેગ એ હું ટ્રાય કરીશ
એમ મસ્ત લાગે આપડે જે પતલા લોકો છે ને એના પર બેગી વધારે સુ એટલે નોર્મલ એટલે મીડિયમ વધારે પણ નહી એકદમ રેગ્યુલર પણ નહી મીડિયમ
તુગી બળવાાગી ત
એટલી ને એનાથી જરા કદી હોવી જોઈએ બેગી તો શું કેમ મસ્ત લાગે
થોડો હાઈટની વાત કરી એની હાઈટ થોડીક હોવી જોઈતી તી લંબાઈ થોડીક
હા તો ત્યાં ખબર નહી પડી કેમ ટૂંકી છે
ના તે ટાઈમે, ના ખબર પડી ને
તો પગ વધી ગયા, પગ વધી ગયા કે પછી ખબર જ ના, પડી હતી
હવે, લબાઈ વધી ગઈ. પગને શું કરીએ
અચ્છા સારુ, એવુ છે.
હવે, તે ટાઈમે હતા સાથે કોઈ પણ એમને પણ કઈ મગજમા નહી, આયવુ તો ખબર નહી, હવે
હા, એ ઉપર સાઈડે જોતા, હશે ને એે
હા નહી એમ તો હા એ તો ગમે ત્યાં જોઈ એ તો ગમે ત્યાં જોઈ જ્યાં નહી જોવાનું હોય ત્યાં જોઈએ તો હું કર્યા જે કામ માટે લઈ જતા તો ત્યાં ધ્યાન જ નહી આપ તે તો શું કરીયે હવે
હા એજ કઈ નઈ બીજી વાર અ મ જોવાનું એમ મળી અમ બીજી વાર જઈને જોશું ત્યારે તો એમ જ ધ્યાન આપવાનું
કે બ બગ બીજે જગ્યાએ ના ધ્યાન આપવું જોઈએ કામ ન છે તેમાં જતા પૂર
બીજું બીજું શું એમ કાલે શું છે
કાલે શું શું કેવ
કાલ નું શું છે એમ કાલે તો પણ પાણી ભરાઈ જશે તો કઈ રીતે જવાશે
તો જોઈએ હવે વરસાદ પર ડિપેન
હ, વધારે હોય. તો ના જવાનું વરસાદમાં તો છુટ્ટી એક બે તો પડશે જ
હા, પણ ને તો મેં ત મેં તમને કીધુ, તેવુ કે અમારા, બધા સર અહિયાં થી જ જાય છે, ને તો તો બહાનું પણ કઈ આપી, નહી. શકતું એમ હા
તો જયારે વધારે પાણી હોય, ને અ તમારે ત્યાં તો તમારા સરને કઈ દેવાનુ સર મને પણ લઈ, જાવ કારણ કે મારાથી ના અવાસે મે
હા, નહી. પણ સર લોકો પણ ત્યાંથી આવે છે ને તો એમને કહીને ફાયદો જ નથી કારણ કે એ પણ કહી શકે ને કે બધા તો અમે આવતા છે.
એ લોકોકઈ રીતે, આવે ગાડીથી આવે કે કાર થી આવે
કારમા આવે
હા, તો તો તમને એ લોકોને બુદ્ધિ નથી. કાર વાળાને તો અદર ઘુસી શકાય ગાડી વાળો થોડી જઈ શકાય, તો એમને કહી દેજો તમે છેને, એ તમારી કાર ઉપર મારી સ્કૂટી મૂકી દેજો પછી હુ આવી જવા તો મને પાણી નઈ, નડશે સારુ હા, હા એજ તો પછી, ની
એમ પણ સર નથી. અમારા કાલે તો કાલે બી હુ તમને જો કોલ કરુ હ તો કરી, શકી કરી શકીશ
હા, હા કરજો કઈ નહી જો આના પર ના થાય ને તો હુ તમને બીજા પરથી કરીશ
હા, ચાલશે
હા, હા તમારી પણ લિમિટ જરાકવારમાં ખતમ થઈ, જશે ને
મારી કે મારી પ મારી પંચીસ છે. હા, અમારો લાસ્ટ કોલ છે.
હા એવુજ લાગતુ
તો પચીસ તો નહી, ના ના પંચીસ ની હોય શકે હ, આઇથિન્ક તીસ હશે લિમિટ મેક્સ ટુ મેક્સ
ના ના મારુ અને મારી બેનું છેને, છવ્વીસ થઈ, જાય એટલે લિમિટ પૂરી થઈ જાય કેમ કે છે, ને આ લોકો શું કરે સોરી એટલે કે આપડે શું દસ મિનટ વધારે વાત કરી લઈ ને તો બધાની મીટ એકસો એસી ગણાય જાય એમ તો તીસ કોલ તો ના જ થશે.
હા કઈ નહ જોય હવે.
કઈ દવા પાસે બીજું એમ બીજા હશે જ ને.
હા એ છે.
મારા જેમ હમ બરાબર. તો એ છે એજ કરશો મમ્મી ને મમ્મી ને કહી દેજો ત પોતા પોતે જ કરી લેજો ને એ બધું.
હા એ તો હું કરી દઈશ.
પણ, એમ એમ મળી જશે
હા
વરસાદ તો વધારે જ થતો છે, અમે ક્યારે વડાપાવ ખાય શુ
જોઈએ, હવે એકાદ દિવસે જઈએ વાપી આપડે ગાડી, પર એટલે મીડિયમ વરસાદ હોય. ત્યારે
અ અહિયા, તો મારી મમ્મી મને વરસાદમા ઘર બહાર, જ ના નીકળવા દેશે કેશે એજ કે મારી મમ્મી કેસે દીકરા કપડાના સુખ
હા, પણ એમ નઈ પણ એક વાર જયારે વરસાદ નહી, હોય અત્યારે, ઘરથી બહાર પછી થોડી કેવા આવશે મમ્મી પછી થોડુક. તો ઘરે આવીને તો સાંભળું તો એમ બી તમે સાંભળતા જશો મમ્મી નુ ઘરે આવો ત્યારે ગમે, ત્યારે બી તો હજી એક વાર સાંભળી લેવાનુ
હા, એ જ મારે પાહે પડી છે, એમા શું છે. કપડા મેં ધોઈ લેવા પોતાનો
હા એમાં શું છે હવે કઈ તો કામ કરવું પડશે ને તમારે.
એજ કઈ હા એજ કઈ તો નહી હું કામ કરું છું. હું જમવાનું બનાવું છું. પણ મારે એમ કે જમવાનું બનાવવા કરતા
હેલો બોલો બોલો.
નહી કઈ ન.
બોલો ને.
મારે એમ કે જમવા નું બનાવવા કરતા પણ બીજું કામ મને કરવું છે. પણ મારી મમ્મી કરવા ના દે મને. જેમ કે કપડા ધોવાના હોય પછી ઝાડુ મારવાનું હોય પોતું મારવાનું તો પણ મમ્મી એમ કે ના દીકરા તું ના કર પણ આગળ જઈને તને કરવું જ છે તો હું કરી લઈશ. તો હું કેવું સારું મમ્મી તો હું જમવાનું બનાવી લઉં. હા બે ત્રણ વાર કવું છું પછી મારી મમ્મી કે હું કરીને એવું દીક રા પછી સંભળાવે છે કે આખો દિવસ હું કામ કરું છું તું બેસી રેય ટીવી જોઈ ફોન જોઈ એમ મે કીધું મે‌ શું કરીયુ.
બીજા બી કામ ની જીત કરતા હો તો સારું પડે ને એમ. ઘરના કામથી એટલે અમુક કામ માટે. તમે સામેથી જીત કરો તો વધારે સારું લાગે એમ. હા . કરજો કોઈ દિવસ.
હમ્મ હમ્મ ચાલો તો હું. હા સારું તો પછી વાત કરીએ હા ને ચાલો. બાય ટેક-કેર અરે સોરી ધ્યાન રાખજો.
તમે પણ ધ્યાન રાખજો હા.